હેલો.
હ હા કેમ છો મજામાં?
હા બસ મજામાં.
હ હા આ તો મેં કીધું બહુ દિવસથી વિધિબેન જોડ ચર્ચા નથી થઈ. હ તો કરી જોઈએ.
તેના પર ચર્ચા કરીશું આજે આપણે?
હા આપણે અ એ આઈ પર ચર્ચા કરી શકી કે ફાયદાકારક છે કે નુકસાન તમને શું લાગે છે!?
મારું માનવું તો એવું છે કે હું તો એ આઈના વિરોધમાં છું.
અ સાવ તો એવું ના કહી શકાય કે સાવ થોડી એ‌ આઈ
ના પણ અમુક બાબતો છે એઆઈ ની કે એ મને નથી ગમતી.
બરાબર અ એ તો ના મને તો એવું નથી કે નુકસાન નથી કરતું. પણ એ તો વાપરના પણ આધાર રાખીએ ને કે એ કેવું છે કે, કેવું નહીં. તમે કહો છો કે નુક નુકસાન કરે તો હવે જુઓ ને એ આઈ તો કેટલું બધું આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય તો એ તરત જ એ આઈ પર આઈ જાય છે આપડે આઈ જઈએ છે કે આપણે ઓનલાઈન સર્ચ કરવા લાગી જઈએ છે. તો એક માહિતીનો તો આટલો મોટો સ્ત્રોત છે એ આઈ એમ.
એ વાત તો સાચી કેમ કે એ આઈ આમ કામ ઝડપથી અને ચોકસાઈ થી કરે છે. છે પણ કેવું કે એ આઈ અત્યાર સુધી આમ ઘણી નોકરીઓ પર અર અસર પડી છે.
હાં.
હા લોકો નું આમ રોજગાર છે છીનવાઈ ગયું છે અમુક.
હા એ તો એ તો ખરું ચલો કે તમે કીધું કે રોજગાર છીનવાઈ ગયું છે. પણ એની જગ્યા ને એટલી બધી નોકરીઓ ઊભી પણ તો કરી છે ને કે એ આઈને જે છે કટ્રોલ કરવા માટે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ.
હા એ વાત એ સાચી છે.
હા એ તો હવે તમારે કુશળ બનવું પડશે ને કે તમારી પાસે એનું જ્ઞાન હોય કે એનું જોબ કરવા માટેનું એ જે એને કંટ્રોલ કરવા માટેનું તમારી પાસે એ હોય.
હાં. પણ આમ જોઈએ તો લોકો એ આઈ પર આમ ઘણા નિર્ભર બની ગયા છે. ધારો કે કોઈ બાળક છે. એને કોઈ ટોપિક ઉપર રિસર્ચ કરવું છે. યા કોઈ ટોપિક ઉપર ભણવું છે. તો એ વધારે છે ને એ આઈ ને પ્રિફર કરશે બુકની કરતા અમુક વાર તો એ આ આમ જે જોઈએ ચેટ જીપીટી છે કે એવું કશું છે. એ પણ અમુક વાર ખોટા આન્સર્સ દેતું હોય છે. અને તમે જે વધારે બુક પ્રિફર કરો. તમારા માટે સારું રે. કેમ કે એમાં લખેલું હોય છે. જેને તમે મોબાઈલ થી પણ એટલો ટાઈમ દૂર રહી શકો અને ફોકસ સાથે બુક પઢી શકો.
બરાબર.
તમે સર્ચ કરવા જાઓ છો ફોનમાં તો તમે સર્ચ કરવાની જગ્યાએ તો અમુક વાર રીલ્સ જોવા આવે. જાવશો એનાના કારણે આમ સમય ની બરબાદી થાય એ અલગ.
બરાબર હા તમારી વાત સાચી. જી દીદી પણ તમે જેમ કહ્યું કે બાળકો જયારે એઆઈ પર સર્ચ કરવા જાય છે ત્યારે બીજી બધી વસ્તુ માં જે છે મગ્ન થઈ જતા હોય છે. પણ એ વિષય છે એ તો હવે અ એના એના પરર છે ને કે એના મા બાપ પર છે. એના મા બાપે જે એને જે નિરાકરણ લાવવું જોઈએ ને એ એ મા બાપે જે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ. પોતાનું બાળક જે છે ફોનમાં સર્ચ કરી રહ્યું છે એઆઈ તો કામ બ સારી રીતે કરી રહ્યું છે કેને જે માહિતી બાળક માંગી રહ્યું છે કે માણસ માંગી રહ્યું છે તો એની માહિતી સારી રીતે આપી જ રહ્યું છે.
હા.
એ તો હવે મા બાપ ને જે છે નિરીક્ષણ કરવું જોઈએ ને કે સાચી માહિતી કે ખોટી માહિતી એમ કઈ માહિતી અમને જોઈએ છે કે નથી જોઈતી.
હા અને અમુક વાર તો કેવુંઈ થાય છે કે એ આઈ દ્વારા આમ ખોટી માહિતી આમ સરળતાથી બનાવી શકાય છે.
બરાબર. હા એ તો તમે કીધું કે ખોટી માહિતી બહુ સરળતાથી બનાવી શકાય છે. પણ એ બનાવનાર જે હોય છે એ તો મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે ને.
હા.
મનુષ્ય દ્વારા કરવામાં આવી છે.
પણ એનો આમ દુરયોગ થાય છે ને.
હા એ તો દરેક વસ્તુમાં એવું છે કે જો આપડે એનો સદઉપયોગ કરીને દુરપયોગ કરીએ તો બધી વસ્તુ ના કોઈ ના કોઈ ગેરફાયદા હોવાના જ છે. અને એના પર તો એક મૂવી પણ આવ્યું હતું ચી ધ રોબોટ કે એનો દુરુપયોગ કરતા હતા. તો પછી એને એનું જે છે નાશ કરવો પડ્યો હતો. પણ એ તો મનુષ્ય જે છે એ જે વિલન હતો. એ એના ગ્રીડ ના લીધે એની લાલચ ના લીધે કે બદલા લેવાની ભાવના લીધે તે અને પછી એ રોબોટને જે છે એ સિસ્ટમમાં છેડછાડ કરી હતી. ત્યારે છે આ બધું જોવા મળ્યું હતું એમ.
હા અને અમુક વાર તો કેવું થાય છે કે એઆઈ છે તો એની એના લીધે આમ પોતાની પ્રાઈવસી છે ને અને ડેટા જે છે એના શક્ષા ના પ્રશ્નો પણ ઊભા થાય છે.
હા એ તો હું નકારી ના શકું. એ તો તમારી વાત સાચી છે કે એના લીધે અમુક વાર વ્યક્તિગત ફોટા અને ખાનગી વાતોને બધું લીક થતું હોય છે. અ એક જે છે એ એઆઈ નું નુકસાન છે અ પણ આપણે જો કોઈક સુરક્ષિત કે કોઈક ચકાશીલ આપણેે જો એનુંથ ઓથોરાઈઝ જે સાઈટસ છે એનો ઉપયોગ કર કે એવા ફોન નો ઉપયોગ કરીએ કે જેમ કે એપલ ફો છે કે જેમાં આપ જે ખાતરી આપે છે કે આપ જે ખાનગી વસ્તુ છે એની સુરક્ષાની જવાબદારી લે છે એ વસ્તુ યુઝ કરીએ તો પછી આનું જે રિસ્ક છે. છે એ ઘટી જતું હોય છે.
હા એ પણ વાત તમારીમ સાચી જ છે.
હા. અને પછી અ બીજા એઆઈ ના ફાયદા એ છે કે લોકો જે છે એ મોટા મોટા લેખકો જે છે એ પોતાના પુસ્તકો પોતાના લેખો ઓનલાઈન જે છે અવેલેબલ કરતા હોય છે કે જે આમ જે આપડે બાર ઓફલાઈન લેવા જઈએ તો એની કિંમત હોય એ ઘણી બધી હોય છે
હા
એટલે તો એવું તો આપણેે કે કે એક આપણેે સ્ટેન્ડ ઉપર ના ઉભા રહી શકીએ કે એઆઈ છે જે ફાયદાકારક છે કે નુકસાનકારક છે
હા
પછી વાપરનારા પર આધાર રાખે છે કે એઆઈ કેટલું ફાયદાકારક છે કે કેટલું નુકસાનકારક છે એમ
હા
હ હા અને પછી તમે કીધું કે નુકસાન એમ તો એક નુકસાન તો હું પણ માનીશ કે કે અ જે લોકોનામાં દૂર લોકોના સંબંધોમાં આમ દૂર દૂરી એ આઈ ગઈ છે એમ કે હવે લોકો મળતા તા અને અ એકબીજાને કઈ વીસ બીસ કરવું હોય તો મળતા હતા પણ હવે તો જે છે બસ ફોનમાં જ
પછ્યા પછ્યા રહે છે
હા
હા
અને હવે તો જેમ કીધું નુકસાન જેમ છે એમ આપડે એના ફાયદા પણ છે કે જેમ એ આઈ જે છે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે મોબાઈલ ફોન થી લઈને બેંકિંગ હોસ્પિટલ શિક્ષણ અને પરિવહન શું
એ જગ્યા એય છે અને અમુક વાર તો કેવું કે એનો ફાયદો હું એ પણ માનીશ કે હોસ્પિટલમાં રોગનું આમ વહેલું નિદાન કરવામાં પણ અયા એનો ઘણો આમ ઉપયોગ યોખ થાય છે
હ અને અ જે એઆઈ છે જે તમે કીધું ને એમ કે હોસ્પિટલમાં પણ અ અત્યારે કેવું આવ્યું છે કે માઈક્રોચીપ હોય છે કે જે તમારા શરીર ન આખોડેટા એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય એમ વ્યક્તિગત તો એ જે છે તમારો આખ શરીર ન જે કોઈ બીમારી હોય કે એની કોઈ હિસ્ટ્રી હોય કે આખો ડેટા જે છે એ તમને ચીપમાં મળી જતું હોય છે કે જેમાં આપડું મેમરી કાર્ડ કેવું હોય એવી રીતે
બરાબર છે
અને અમુક વાર તો એઆઈ નો ઉપયોગ છે ને સાયબર ત્રામ એને છેતરપિંડી કરવા જેવા કાર્યોમાં પણ આમ દુરપયોગ થાય છે.
હા એ તો એ તો બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે આજકાલના જમાનામાં. તમારામાં ફોન આવે ફ્રોડ ના અને તમારી પાસે ઓટીપી માંગે પછી જો તમે વીસ શ્વાસ કરીને આપી દો તો પછી શું થાય કે- અ ઘણા બધાને નુકસાન થતા બેંક ખાલી થઈ જાય અને કોઈ ચોરી ન હોય તમારા આપ તમારા પર આરોપ લાગી શકે.
હા એ તો વાત સાચી તમારી.
હા.
એટલે આમ તમે હ બોલો બોલો.
હું એક વાત ઉમેરવા માંગુ છું આમાં કે જે વ્યક્તિ એઆઈ થી ડરવાને બદ લે તેને સમજશે ને તે ભવિષ્યમાં વધુ સારી રીતે આગળ વધી શકશે.
હમ્મ એ વાત તો સાચી જ છે.
હા કે એ આઈ ના અ દુશ્મન અ કે મતલબ જાદુ ના માન લઈએ આપડે એક ઉપયોગી સાધન તરીકે એનો ઉપયોગ કરીએ. અને અ અત્યારે જે બધા એઆઈ છે એમાં તેમ તમે કહ્યું એમ કે છેતરપિડીને વધાને નુકસાન થઈ શકે છે. તો એક લુપ હોય એનો એ જ છે. કે એનાથી જે છે માણસ કોઈ પણ રીતે કોઈની પણ ડિવાઈસ હેક કરી શકે છે લોકેશન જાણી શકે છે. તો બન એક સુરક્ષા નો પ્રશ્ન અને અ જે છે એ બધું જો ઓછું થઈ જાય ને તો એઆઈ બહ સારું છે. એમ કે એના ફાયદા ઘણા બધા છે.
હા, એટલે આમ જોવા જઈએને તો એઆઈ પોતે તો આમ સારું કે ખરાબ નથી પણ તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. તેના પર જ બધું નિર્ભર છે. જો આપડે આમ એઆઈ નો જવાબદીપ જવાબદારી પૂર્વક અને નૈતિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તે માનવ જાત માટે આમ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કહી. તો છેલ્લે તો એ જ નીકળે કે સારું ખરાબ કોઈ ના હોય તો આપણા પર આધાર રાખે.
હા સાચી વાત છે.
સારું સારું ચાલો આવજો વાંધ નહી હા.